હેલો. હેલો
હાલો.
હેલો કેમ છો.
બસ મજા હો જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે.
હા આવે છે.
હા, હા, હા, હા.
બસ કંઈ બસ કશું નહી આ હવામાન કેટલું બદલાઈ ગયું છે. એટલે આ બોલી આ ટોપિક છે.
હા તો કઈ વાંધો નહીં.
હું.
તો આજનું જે જે હવા મન ચેન્જ થઈ ગયું છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, ને
હા, હા, ખરેખર.
હા તો શું છે, કે કેટલી ગરમી લાગતી હતી. હજુ બે દિવસ પેલા એવું થતું હતું, હ બે દિવસ. પેલા એવું થતું હતું, કે જાણે એસી વગેરે. રહી નથી શકાતું, અને આજે હવે એકદમ પંખો પણ ચાલુ નથી કરવો. પડતો એટલું અ. હા એજ તો આ શું કે કુદરત નું કરવું છે. આપણે કંઈ કરી શકતા નથી, આમાં એમ. ચેન્જ કરવું હોય તો તરત જ એકદમ ઠંડક કરી દે છે. અને ગરમી હતી તો ગરમ ગરમ લાગતી.
એવું હે. હવે તો થોડોસો બી વરસાદ આવે તો ઠંડો ઠંડો યોગ્ય છે. ન‌ળનુ મોસમ એ બધું બદલાઈ ગયું છે, ને ટાઈમ પર ખર્ચ ધર આવતો નથી. હું ગરમી બધ બહુ પડે છે.
હમ્મ. હા હા.
ક્યારેક ભારે વરસાદ પડે છે. ક્યારેક લાંબા સમય સુધી વરસાદ નથી પડતો એવું હ વાતાવરણ બહુ બદલાઈ ગયું છે.
હા એ આ બધું શું છે ગ્લોબલ વોર્મિંગની અસર છે પેલા કેવું. એવું હતું કે ટાઈમ ટુ ટાઈમ જ. વરસાદ આવી જતો તો આ વખતે ઘણો લેટ છે. એનું કારણ એક એ પણ છે કે. એમાં થોડું એવું પણ છે કે આ જે આપડે. અ પ્રદુષણ વધી ગયું છે એ મોટા મોટ. હા એક મોટા.
વૃક્ષ હા વૃક્ષ ને તો બહુ ક. કઈ કરી છે પ્રદુષણ પર્યાવરણમાં તો બહુ નુકસાન થાય છે ને. એ તો એના મુખ્ય કારણ છે.
અ એ એજ છે ને કારણ કે આપણે માણસો એ જ. મોટા મોટા મકાનો બનાવી દીધા બિલ્ડીિંગો બનાવી દીધી તો એના માટે. જે વૃક્ષો હતા જે જગ્યા પર વૃક્ષો હતા. ત્યાં બધું. અ કાપીને તેના ઉપર આવા કોંક્રીટ ના સિમેન્ટ નાખીને. આ બધું બનાવી દીધું બિલ્ડિંગ મોટી મોટી ફેક્ટરીઓ બનાવી દીધી. તો પછી શું થશે કારણ કે વર્ષ. સાદ લવામાં તો વૃક્ષોની જરૂર પડે જ છે.
પડે છે આપની પર્યાવરણ બચાવવા માટે શું. કરી શકીએ એવું તો બધા નહી કહી શકે ને. પર્યાવરણ તો બ ચઢ છો કે.
હા બરાબર છે. તો એના માટે તો આપણે શું કરવું પડે કે. આપણે પોતે હવે જ્યાં એ હોય ત્યારે વૃક્ષો વાવવા જોઈએ. કે દરેક. વ્યક્તિ જો એક એક વૃક્ષ વાવે તો આપણે અત્યારે ભારતમાં એકસો ચાલીસ. કરોડ છે લોકો તો જો એક એક વૃક્ષ વાવે. તો ફરીથી પાછું થઈ શકે હરિયાળી થઈ શકે છે. અને આ જે બધી અસરો. હા એટલે તો આ બધું શું છે કે હમ તોફરી. પાછું થોડું પ્રદુષણ ઓછું થાય.
હા પાણી નો બગાડ ઓછો કરવો જોઈએ એનાથી. પણ પ્રદુષણમાં આપ મદદ જોઈએ.
હા પાણીનો બગાડ એટલે એટલો થોડો ઓછો કરીએ. તો ઘણો બધો ફરક. પડી શકે છે અ લોકો શું કરે છે કે. નળ અને બધું ચાલુ ચાલુ રાખે છે એ ઉપરાંત એમાં શું.
જાય છે એવો વિચાર કરે છે.
હા અને એમાં પાછું શું થાય છે કે. આ મોટી મોટી ફેક્ટરીઓ છે એમાંય પાણીનો બહુ વપરાશ થાય છે.
હા તે તો છે જ પ્લાસ્ટિક નો ઉપયોગ પણ ઓછો. કરવું જોઈએ પ્લાસ્ટિક તો જોવું નહી હવે રસ્તા પરે કેટલું પ્લાસ્ટિક જોવા માં મળે. આથી પર્યાવરણનો બગાડ થાય છે ને.
હા એને એ તો કેવું છે, કે એ તો પાછું નાશ પણ નથી કરી શકાતું.
હા, ના નથી નાસ્તો નથી, થતો તેમનો એટલે તેનો તો ઓછો જ ઉપયોગ કરવો જોઈએ.
હું બને તેટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, તો આપણે. એ થોડુંક એમાં એનો ઓછો ઉપયોગ કરીએ ને તો ઘણું સારું રે એને બધું.
હા સાચી વાત નાની નાની બાબતો માં પણ મોટો ફેરફાર લાવી શકેને.
હ, હ. ને આપણેે જોઈએ છીએ તો, અ આજે આમ જોઈએ તો વરસાદની અત્યારે સીઝન આવી તો કેટલું સરસ. સરસ લાગે છે, કે ભય આખા જે વૃક્ષો હતા તે કેવા ધૂળ ધૂળ માટી માટી વાળા હતા ને શું કઈ ગયા હતા, એ ત્યારે હવે એક બે દિવસના વરસાદથી તો એટલા સરસ હરિયાળા લીલા લીલા થઈ. થઈ ગયા છે. અને બધા રસ્તાઓય ધોવા ગયા તો એકદમ
બાળકોને પણ શીખડવો જોઈએ પર્યાવરણ નો વિશે જાગૃતિ ઉપયોગ કરવો.
હા એ તો પેલા શીખવવું પડે કારણ કે એ જ હવે તો ભવિષ્યના નાગરિક છે.
હા એ તો ભવિષ્ય ન નાગરિક છે, આવતીકાલના
એટલે એમને તો ખાસ શીખવવું પડે.
જો આપે જો આપને આજે ધ્યાન નહી આપીએ તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી થશે.
હું એકદમ સાચી વાત છે. કારણ કે હજુ તો ઘણું સારું છે, હવે આગળ જતા જતા તો જેમ જેમ પ્રદુષણ વધશે તેમ તેમ હા જોય છે વાહનો ના ધુમાડા થી પ્રદુષણ થાય ને. હવે જે વાહનો છે, એ અત્યારે એક એક જ ઘરમાં બે બે ત્રણ ત્રણ વાહનો હોય છે, અ સ્કૂટર પણ હોય બાઈક પણ હોય ફોર વ્હીલ પણ હોય છે, અને લોકોને શું કે હવે દૂર જવાનું હોય એટલે આપણેે બધા પોતાની
વકશે.
હા વહિકલ લઈને જવું પડે તો,
ખેતી ન પણ નુકસાન થાય, ખેડૂતોને પાણી ના આવે તો. વરસાદની તો બહુ જરૂરત છે, ખેડૂતોને પાક માટે ઘણો ફાયદો થાય છે. હું કુદરત ની તો ખચાવ કરવું જોઈએ.
હું હું હા એટલે વાહનોનો ઉપયોગ પણ ઓછો કરવો એટલે કે ઇલેક્ટ્રિક વાહનો હવે જો વસાવા લાગે લોકો તો થોડુંક પ્રદુષણ ઓછું થાય અથવા તો જો એક જ ઘરમાં બે ત્રણ વ્યક્તિ હોય તો એ એક સાથેથે જાય. અથવા તો કોઈ આપણે જે જ્યાં બસ
બે વૃક્ષ તો આપું લગાવું છું.
અચ્છા એવું છે, હા બહુ સરસ કહેવાય. હા, હા, હા. એટલે એ તો બહુ સારું કાર્ય કરો છો, તો તમે એમ. હું અને, એટલે આ બધું કેવું છે, કે જો આપણેે બધી નાની નાની બાબતો. ઘણી બધી એવી બાબતો છે એમાં ધ્યાન રાખશું ને. તો જ વરસાદ સમયસર આવશે અને પૂરતા પ્રમાણમાં મળશે. અને તો જ આપણને પાણીની સમસ્યા એવું બધું ઓછું થશે. બાકી તો હવે જેમ જેમ. અ દિવસો જાશે તેમ તેમ પછી પાણી નો પ્રોબ્લેમ સર્જાશે.
હ ગરમે વીજળીનોો ઉપયોગ બ ઓછું કરવો જોઈએ.
હા એટલે આપણેે. પણ આપણે, તો આ બાબતનું ધ્યાન રાખવું પડે અને એ ઉપરાંત કેવું કે આપણા, ઘરના આપણા પરિવારના સભ્યોને પણ આ બાબતનું ધ્યાન રાખતા શીખવવા છે. જોઈએ, કે ભાઈ આપડે પાણી નો બગાડ
પાણીન ઓછો, કરો. અછી, મુ પંખા કો. લાઈટ, તો આ તો બધા પણ ચાલુ જ રાખે છે. બંધ જ નથી કરતા. લાઈટ નથી, જતી તેનામાં શું થું હા. હમ, આ બાળકો શું કે છે, હા છે. પપ્પા પાસે પૈસા છે પપ્પા તો બિલ ભરી આપશે. એવું ના કરવો જોઈએ તનાથી તો પર્યાવરણ નું નુકસાન બહુ થાય.
હા એ વાત સાચી છે અને હવે સારું છે કે. હમણાં આપડે બધું સોલાર સિસ્ટમ નીકળી છે તો એના. ઘણું બધું સારું છે કે એ બધા લોકો કેવું કરે કે પોતે. પોતાના ઘરની ઉપર જ સોલાર સિસ્ટમ લગાવી દે છે. કે જેનાથી આ સૂર્યનો પ્રકાશથી જ આપણને વીજળી મળે. અને બીજી કોઈ જગ્યાએથી આપણે વીજળી મેળવવાની જરૂરત. નથી પડતી કુદરતી રીતે એ વીજળી મેળવી આપણે સૂર્યપ્રકાશ માંથી વીજળી મેળવી. એટલે જે ગામમાં બધા લોકો હોય. છે, કે જેમને પો બિલ્ડિંગોમાં પણ હવે તો બધા
હરિયાળી પર્યાવરણ આપણી તે તો જવાબદારી જ છેને.
હા, આપડી જ જવાબદારી છે. એ તો છેજ. હમ, અને વૃક્ષો, હશે તો જ આપણું જીવન શક્ય છે.
હ નાનો-નાનો પ્રયાસ પણ મહત્વનો છે. દરેક વ્યક્તિ નુના નાનોુ પ્રયાસ, તો મહત્ત્વનું છે.
હા, અને વૃક્ષો શું કરે છે. કે આપણે જે કાર્બન ડાયોક્સા શટ બાર કાઢ એ એ લે છે. જયારે એ ઓક્સિજન બહાર કાઢે છે, આપણે ઓક્સિજન ની જરૂર હોય છે. આપણે જીવવા માટે ઓઑક્સિજન ની જરૂર હોય છે. તો આપ
તમારી સાથે, વાત કરીને ઘણું શીખવા મળ્યુ
હા-હા-હા.
મને પણ ખુબ આનંદ થયો, ફરી મસુ
હા હા, ચોક્કસ ચોક્કસ ચાલો રાખો હ જય શ્રી કૃષ્ણ હા, હમ